હા કેમછો આન્ટી.
બસ બરાબર બેટા, તું કેમ છે.
બસ હું પણ મજા માં આન્ટી.
હમ્મ.. બરાબર શું ચાલે છે?
બસ હમણાં આન્ટી મારી એક્ઝામ નેએવું બધું પત્યું છે એટલે હમણાં થોડું ફ્રી છું હું.
હમ્મ વેકેશન એન્જોય કરે છે એમ ને.
હા
હમ્મ હમ્મ બરાબર તો વેકેશનમાં બીજી શું એક્ટિવિટી ચાલી રહી છે આજકાલ?
એટલે હમણાં તો ટીવી પર વેબ સિરીઝ અને શો આવે છે એ બધા જોઉં છું
અચ્છા વેબ સિરીઝ જુએ છે એમ ને કઈ કઈ વેબ સિરીઝ જોઈ?
હમણાં સૌથી પહેલા તો ટ્વેન્ટી ફોર જોઈ.
અં આ હા હા નામ ઘણું સાંભળ્યું છે ટ્વેન્ટી ફોર નું.
હા એટલે એનામાં અનિલ કપૂર છે. પછી મંદિરા બેદી ને એવા ઘણા બધા એક્ટર્સ છે એનામાં.
સબાના આઝમી, અનુપમ ખેર એ બધા એક્ટર્સ પણ છે ને?
હા હા એટલે એ સારી છે તમે ના જોઈ ના જોઈ હોય તો તમે જોઈ શકો.
ના એટલે મેં પણ એની અ સિઝન વન જોઈ છે. સીઝન ટુ મારી જોવાની બાકી છે પણ અં જયારે જોઈ ને ત્યારે એટલે એમ ઘણી ઇન્ટરેસ્ટિંગ લાગી. અને આમ કેવું કેચી ટાઈપની હતી એટલે કે આપણને જકડી રાખે એક એપિસોડ. પત્યા પછી એમ થાય કે હા હા બીજો પણ જોઈએ જ લઈએ એવી રીતનું હતું. તો મજા આવી જોવાની.
હા એટલે બીજી સિઝન પણ તમે જોજો એનામાં પણ ઘણી સારી સ્ટોરી છે. એ બાયોલોજીકલ વોરપેર ઉપર છે એ. હેલો
ઘટે કે નોર્મલ જે અ વેબ સિરીઝ હોય છે એના કરતા આ સિરીઝ. એ રીતે અલગ પડે કે એ અ એક એક કલાકમાં શું શું બન્યું છે એ રિયલ ટાઈમનું આપણને બતાવી રહ્યા છે બરાબર ને
હા હા આંટી એવું જ છે અને એ એકચુલી એક યુ એસમાં ઓરિજનલ ટ્વેન્ટી ફોર હતી અ બહુ ટાઈમ પેલા એનાથી ઇન્સ્પાયર કરીને બનાવ્યું છે
હા હા બરાબર હા હા હા એટલે એનાથી ઇન્સ્પાયર થયા છે અને એનાથી આપણું ઈન્ડિયન વર્ઝન બનાવ્યું છે બરાબરને એવી એ રીતે છે એટલે સારો ટ્રાય છે અને હા
હા એ યુ એસ વાળું જે ઓરિજનલ છે એનામાં ટોટલ નવ સીઝન્સ છે તો એ પણ એ હજી મેં નથી જોઈ પણ એ પણ સારી લાગે છે એવું છે
બરાબર ને આપણી તો હજી બે જ સિઝન આવી છે ને
હા હા અને લગભગ બે જ સિઝન બનાવી છે બીજી સિઝન નું લગભગ મેં કશે વાત જ નથી કે હોય
હમ્મ બરાબર બરાબર સરસ હાવે બીજી તમે પેલી એ અ સિરિયલ જોઈ છે બેટા આ શું કેવાય ગ્રામ પંચાયત
હા ઓ પંચાયત જેનામાં જીતેન્દ્રકુમારને એ બધા છે હા
હા હા હા એટલે પંચાયત હા પંચાયત સિરીઝ છે હમ્મ હા એમાં પેલો જતેેન્દ્રકુમાર છે એ આઈ આઈ ટી એન છે ને
હા હા એ આઈ ટી ખડગપુરનો પાસ આઉટ છે
એ મેઈન કેરેક્ટર છે ને એ જિતેન્દ્ર જીતેેન્દ્રકુમાર
હા હા એ એકક્ચુલી અ એક અ ગવર્મેન્ટનો અ એ છે સચિવ બનીને આવે છે એક ગામમાં ફુલેરા કરીને ગામ છે યુપીમાં
હમ્મ
ત્યાં એ આવે છે સચિવ બનીને અને એકચુલી એ સિટીની લાઈફ માંથી આવે છે એટલે એને ત્યાં થોડું અલગને એવું બધું લાગે છે ત્યા હેન્ડપંપ થી પાણી કાઢવાનું હોય છે અને લોકો ત્યાંના લોકોનું હા ત્યાંના લોકોનું બધું માઈન્ડસેટને દિનચર્યા બી બધી અલગ હોય રાત્રે ત્યાં લાઈટ જતી રહે અને એ પાછો એટલે પછી તેને ત્યાં મજા નથી આવતી એટલે એ અ કેટની એક્ઝામ હોય છે એ ક્લિયર કરવાનું વિચારે છે
તેની કામ પણ કરે છે અને સાથે સાથે કેટની તૈયારી કરે છે કે જે થી એને આઇ આઇ એમ માં એડમિશન મળી શકે બરાબર ને હા બરાબર એટલે પણ ગામમાં પણ કેવું છે કે ઘણી બધી સમસ્યાઓ રોજ ને રોજ કંઈક ને કઈક આવતી હોય છે સાથે સાથે ગામમાં ઓપોઝિશન પાર્ટી પણ હોય છે જે લોકો કઈ ને કંઈક એટલે કે વાંધા વચકા કાઢતા રહેતા હોય છે એવી રીતનું સ્ટોરી છે ને
હા હા એટલે મેજર અ મેજરલી ચાર જણા છે એનામાં એક ગ્રામ ગામનો સચિવ છે અને એનો હેલ્પર છે એક અને પછી પ્રધાન અને ઉપપ્રધાન છે હા
એક બે છે પરંતુ, એના માટે એટલે એ જે પ્રધાન છે, એ એકચુલી કોઈ લેડી છે. પરંતુ એમના હસબન્ડ જે છે, એ પ્રધાન તરીકે કામ કરી રહ્યા છે.
હા, એ ઇલેક્શન માં અમુક સીટ્સ અ.. લેડીસ માટેની જરૂર હોય છે, તો એ એનામાં પોતાની વાઈફને ઉભું રાખે છે. અને એનામાં એ જીતી જાય છે, પણ ઓફિસ પર જયારે કામ કરવાનું આવે, તો એમના હસબન્ડ જ આવે છે.
હા.. હા.. હા, બરાબર-બરાબર હા, એટલે અને સાથે-સાથે ગા, ગામનું જીવન કેવું હોય, એ પણ બતાવ્યું છે. એટલે કે ગામની દિનચર્યા પણ આમ લોકો કઈ જૂનું મહત્વ જોવા મળે છે આપણને, આ બધી વસ્તુ આપણને એટલે એ પંચાયત સિરીઝ જો જોઈએ, તો નોર્મલી ગ્રામ પંચાયતમાં કઈ રીતે કાર્યવાહી થતી હોય. એ બધું આપણને જાણવા મળે છે, એમ આમાંથી
હા, એવું જ છે અને યુ યુપી બાજુની એક સ્ટોરી છે, તે એ લોકોને બોલવાની સ્ટાઈલને પણ જોઈને આપણને થોડું સારું લાગે. નવું લાગે એને અ.. એક્ટિંગ જે એક્ટ્રે, એક્ટ્રેસ બી બધા ઘણા સારા-સારા લીધેલા છે, એ લોકોએ અને બધાની એક્ટિંગ બી ઘણી સારી છે એટલે જોવામાં મજા આવે.
હા, એટલે એ જે પેલા પંચાયતમાં જે પ્રધાન જે મુગલ છે, એ મુંગેરીલાલ તરીકે જ ઓળખાય છે. એટલે અમે તો એમને એના તરીકે જ ઓરખીએ, કે અરે આ તો મુુંગેરીલાલ છે. એવી રીતે અને એમની એક્ટિંગ એમની બોલવાની અ છટ્ટા જે છે. એમના હાવભાવ એ કેવું છે. કે માણસને આમાં અ એ જોવા માટે એટલે કે એને જોવાનું ગમે એમની એક્ટિંગ જોવી ગમે, એમને સાંભળવા ગમે એવી રીતનું છે, એમના માટે
હા, એ બરા સાચી વાત કીધી તમે
પેલા જે પ્રધાન ની વાઈફ જે છે, એ નીના ગુપ્તા છે, એ પણ બહુ સારા એક્ટર છે.
હા, એમણે પણ ઘણા બધા મુવીઝમાં કામ કરેલું છે.
હા.. હા, બરાબર-બરાબર અને પેલા જે આ ઉપપ્રધાન તરીકે જે પ્રહલાદની ભૂમિકા છે. એ પણ એટલે અ.. એ અને પેલા અ સહાયક સચિવ જે છે, આ એનું નામ યાદ નથી, અ.. સહાયક સ, હા.. હા
વિકાસ નામ છે એમનું
વિકાસ-વિકાસ હા, બરાબર હા, વિકાસ એટલે એ જે વિકાસ છે, એ એના વાઈફ બધાની ભૂમિકા ગામડામાં જે રીતનું લોકો જીવતા હોય, જે રીતનું વિચારતા હોય, જેમની દિનચર્યા કેવી હોય કઈ- કઈ પરિસ્થિતિ હોય, એ લોકો સામનો કરી રહ્યા હોય. એ બધી વસ્તુ જ એ લોકો બતાવી રહ્યા છે, જે આપણા જીવનને કનેક્ટ કરે છે. તેથી આપણને આ સિરિયલ કદાચ જોવી વધારે ગમે અને અ થોડી અલગ લાગે
હા, એ સાચી વાત કીધી તમે
હમ.. હમ, બરાબર-બરાબર સેમ પછી ખબર છે આજ જે આ પંચાયત છે ને એજ રીતની એક બીજી પણ વેબ સિરીઝ છે ગ્રામ ચી
હ હા હા એનું પણ મેં નામ સાંભળ્યું છે.
હા એટલે એ મેં ત્યાં મારે પહોંચવું છે એટલા માટે એ પોતાની જોબ કોઈ એક ગામડામાં લે છે. બધાની ના હોવા છતાં પણ કે ના હું ગામડામાં જઈને ડ્યુટી કરીશ. અ જ્યાં ગામડાના લોકોને ઉપચાર ની જરૂર છે સ્વાસ્થ્ય માટે એ લોકોને અવેર કરવાની જરૂર છે. તો હું ગામડામાં જઈને જ હું કામ કરીશ એવી એની ઈચ્છા છે.
હા એટલે મે થોડું ઘણું જોયું હતું તો એનામાં એના પપ્પા સિટીમાં ડોક્ટર છે. એ પણ એમને ના પાડતા હોય છે કે સિટીમાં સારી જોબ મળી જાય પણ એને ત્યાં ગામમાં જઈને બધાની મદદ કરવી હોય છે તેવું છે.
બરાબર, બરાબર, હા, હા એટલે એજ કે પછી એ બધાની ના હોવા છતાં પણ એ ગામડા માં પોતાની ડ્યુટી કરવા આવે છે. એવી રીતે છે અને પછી ત્યાં જઈને એને પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે અને એનાથી પછી એ આ તેમ છતાંય હિંમત હારતો નથી અને પોતાની સમસ્યાઓ સુલજાવતો જાય છે. હવે બેટા મને થોડુંક કામ છે તો હું છે ને તને નેક્સ્ટ ટાઈમ કોલ કરીશ. અને એમાં પછી આપણે આ ચિકિત્સાલયમાં જે વાતચીત અરે એ સિરીઝમાં શું બતાવે છે એનું આપડે પછી ડિસ્કશન કરીશું.
હા, હા ત્યાં સુધી હું પણ એક બે બીજી જોઈ લઈશ ને તમને
હા, હા, ઓકે, ઓકે, સારું સારું, હા ચલો, બાય.
બાય બાય.